જય શ્રી કૃષ્ણા.
કેમ છો?
હા બસ મજામાં છું. તમે કેમ છો? બસ કઈ નહી એજ કે આ હેલ્ધી લાઈફસ્ટાઈલ હોવી કેટલી જરૂરી છે.
ખૂબ જ જરૂરી છે અને તેમાં પણ આજકાલનો જે સમયગાળો ચાલે છે ને એમાં તમારે તમારી લાઈફસ્ટાઈલમાં બહુ ચેન્જીસ કરવાની જરૂર છે.
હા એજ ને સ્વસ્થ જીવનશૈલી એટલે શરીર અને મનને તંદુરસ્ત રાખ વાનો માર્ગ હોય છે.
ખરી વાત કરી જો તમારું શરીર તંદુરસ્ત રહેશે ને તો તમે વધુ સારું આ જીવી શકશો.
હા એ તો છે જ આપણ નું શરીર સારું રે છે તો આપણે વધારે જીવી શકીએ આપણ નો શરીર બરાબર રહેશે તો જ આપણે કઈ પણ વસ્તુમાં અ વસ્તુ કરી શકીએ એન્જોય કરી શકીએ શરીર પેલા જરૂરી છે આપણ ની લાઈફ સ્ટાઇલ હેલ્ધી હોવી એ બહુ જરૂરી છે. એના માટે આપણને આમ છે કે સારો ખોરાક પછી કસરત અને યોગા યોગ્ય આદતો નો વિશેષ કરીને આ બધી આદતો આપણને કરવી જોઈએ.
હા બિલકુલ તમારે તમારી લાફસ્ટાઇલ એકદમ હેલ્ધી રાખવી જોઈએ. તમારે ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ. અ ડેલી અ યોગ કરવા જોઈએ. અથવા કોઈપણ જાતની કસરત કરવી જોઈએ. એ બધી બાબતોનું બહુ ધ્યાન રાખવું જોઈએ.
એજ ને આ હેલ્ધ લાઈફ લ આમ છે કે જરૂરી કેમ છે કે આપણને બીમારીઓથી બચાવે છે પછી આપણનું જીવન આમ છે કે લાંબુ અને ખુશ બનાવે છે પછી આપણનું શરીર અને મન કેટલું તંદુરસ્ત રહે છે.
બિલકુલ જો સ્વસ્થ જીવનશૈલી એટલે સારો ખોરાક નિયમિત વ્યાયામ અને સકારાત્મક વિચાર એ તુછી સ્વસ્થ જીવન શૈલી
હા એજ નહ એટલે જ તો એ તમને એકદમ બરાબર વાત કીધી પછી આપણને સારો ખોરાક જેમ તમે કીધું આ સારો ખોરાક લેવો એ બહુ જરૂરી છે તાજો તાજા ફળ અને શાકભાજી ખાવા જોઈએ ફળ આપણને ધોઈને શાકભાજી પણ ધોઈને વા વાપરવા જોઈએ પછી જંક ફૂડ ટાળવા જોઈએ જંક ફૂડ આપને હોઈ શકે ત્યાં સુધી અવોઈડ કરીએ તો જ આપણને હેલ્થ સારી રહેશે પછી ટાઈમ સર ખાવું એ બહુ જરૂરી છે ટાઈમ પર ન ખાઈએ અને કોઈ પણ ટાઈમે ખાવાના તો એ બરાબર ડાઇટ નથી.
બિલકુલ અને સમયસર ઊંઘ લેવી સ્ટ્રેસ પણ દૂર કરે છે અને એ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે હેલ્ધી લાઈફસ્ટાઈલમાં કે તમારે સમયસર સુૂઈ જવું અને એકદમ સારી ઊંઘ લેવી.
હા એ તો બરાબર છે પૂરતી ઊગલે એ બહુ જરૂરી છે સાત આઠ કલાકની ઊંઘ લેવી સૌથી વધારે જરૂરી છે ઊંઘ નું સમય પત્રક રાખવું જોઈએ આપણને
બિલકુલ અને આપણે છે ને હેલ્ધી ડાયટ લેવું જોઈએ જેમ કે લીલા શાકભાજી ફળો દાળ અને અનાજ અને પાણી તો પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ અને આ જેે જંક ફૂડ હોય ને તેલ વધારે તેલ અને મીઠુંવાળું એ નહીં ખા જોઈએ આપણા સ્વાસ્થ્યને બહુ ખરાબ અસર કરે કરે.
એ તો સાચી વાત કીધી તમે કે ભાઈ જંક ફૂડ અવોઈડ કરવા જોઈએ આપણને જંક ફૂડ તો હોઈ શકે ત્યાં સુધી ભઈ મહિનામાં એક વાર હોય તો કઈ નહી વધારે કરતા જંક ફૂડ આપણના શરીરને નુકસાન જ કરે છે અને જેમ તમે કીધું કે પાણી પાણી તો આપને દિવસ માં પૂર પાણી પીવું જ જોઈએ શરીરને હાાઈડ્રેટ રાખે છે.
બિલકુલ અને જો વધારે સારું જીવન જીવવું હોય ને તો આપણે ડેલીના રૂટન અડધો કલાકનો ટાઈમ તો આપણે એક્સરસાઇઝ છે કે રનિંગ છે કે કોઈપણ પ્રકારના યોગ છે એના માટે ફાળવવો જ જોઈએ છે. અને ડ ડેલી વોક હોવું જોઈએ
જોઈએ જીમ અથવા રમત કોઈ રમત પણ રમીએ તો પણ એ સારું છે આપણા શરીરમાં તો એનાથી શરીર આપણું ફિટ રહે છે.
હા અને સાથે સાથે મેં તમને આગળ વાત કરી કે ઊંઘ પણ એટલું જ મહત્ત્વનું છે છે ને તમે ડેલી સાતથી આઠ કલાકની ઊંઘ બહુ જરૂરી છે જેથી શરીર અને મન બંનેને આરામ મળે છે. પણ અત્યારે છે ને એ આ એટલું બધું પોસિબલ નથી સાત આઠ કલાક માણસ સૂઈ શકે પણ તમારે પ્રયાસ તો કરવાના જ કે રાતને તમે જલ્દી સૂઈ જાઓ અને સાત આઠ કલાકની ઊંઘ પૂરી કરો
સાત આઠ કલાક ની ઊંઘ તો બહુ જ જરૂરી છે. સાત આઠ કલાકની ઊંઘ તો હોય શકે ત્યાં સુધી આપણને સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જ જોઈએ હું તો પછ સાત થી આઠ કલાકની ઊંઘ લઉં જ છું.
ખૂબ જ સારી આદત છે અને તમે નોટિસ કર્યો છે જે દિવસે આપણી ઊંઘ પૂરી નહીં થઈ હોય ને તો તે દિવસે આપણને આખો દેશ કેવો થાક લાગે અનઇઝી ફીલ થાય કેટલું આપણને કંઈક ગમતું જ ના હોય
હા એ તો બરાબર છે કે આપણને હું પૂરી ના હોય આખો દિવસ આમ લાગે કે ભઈ પૂરો થકાન જેવું લાગે છે અને એ પણ છે કે આપણને આપણની ખરાબ આદતો પણ ટાળવી જોઈએ જેમ કે કોઈ લોકો ધૂમ્રપાન કરે છે અને દારૂ પીએ છે એને એ નહી કરવા જોઈએ પછી કોઈ લોકો વધારે પડતા મોબાઈલ ઉપયોગ કરે છે એ પણ ઓછો કરવો જોઈએ.
બિલકુલ તમે સો ટકા ખરી વાત કરી આ વ્યસન મુક્ત માણસે જીવન જીવવું જોઈએ વ્યસન તો બિલકુલ નહીં કરવું જોઈએ જો તમને સારી હેલ્ધી લાઇફસ્ટાાઈલ સારી જીવનશૈલી જોઈતી હોય ને તો તમારે વ્યસન નહીં કરવું જોઈએ સારા સારા આહાર તમારે લેવો જોઈએ અને જો માનસિક સ્વાસ્થ્ય છે ને એ પણ એટલું જ મહત્ત્વ છે તમારું હેલ્ધી લાઈફસ્ટાાઈલ માટે એટલે આપણે છે ને હંમેશા પોઝિટિવ થિંક ગ રાખવી જોઈએ.
હા એ બરાબર કીધું. અને પોઝીટીવ વિચાર રાખ જઈ જોઈએ જેમ તમે કહો છો પછી આપને સ્ટ્રેસ ઓછો રાખવો જોઈએ સ્ટ્રેસ હોય ત્યાં સુધી આપણને સ્ટ્રેસ ઓછો લેવો જોઈએ પછી મેડિટેશન છે આવું બધું મેડિટેશન ધ્યાન કરો તો એ પણ સારી વાત છે તો એ આપણ ન માનસિક સ્વાસ્થ્ય બરાબર રાખે છે
બિલકુલ સારી વાત કરી અને જો આ આપણને હેલ્ધી લાઈફ લાઈફ જોઈતી હોય ને તો એનામાં એના માટે છે ને આપણને નિયમિતતા ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે એ ખાલી તમારે એક દિવસ કરો એના પૂરતું નહીં પણ તમારે દરરોજ સેમ નિયમો તમે ફોલો કરશો ને તો જ તમે એક હેલ્ધી લાાઈફ જીવી શકશો
હા એ તો છે જ આપણને ડેલી ડિસિપ્લનમાં રહીશું અને ફોલો કરીશ તો જ આપણને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકીએ છ છે તો આપણને એ બધું પ્રોપર રીતે ફોલો કરવો એ બહુ જ જરૂરી છે તો આપણને સમય સમય સમય કામ પૂરું કરવું જોઈએ પછી આરામ અને કામમાં સંતુલન રાખવું જોઈએ
હા અને આ હેલ્ધી લાઈફસ્ટાઈલ અ જીવવા માટે છે ને આપણે એક ડેલી રૂટીન પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવેએ છે
હા એ તો છે જ આપણનું ડેલી રૂટીન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એક રૂટન સેટ કરી લેવા જોઈએ કે આ રૂટનથી જ આપણને કામ કરવું જોઈએ અને એનાથી આમ થાય કે ભાઈ આપણને પ્રોપર આપણના ડઇટ પર પણ ધ્યાન રાખે હોય છે કે આપણા હેલ્થ પર પણ ધ્યાન રાખી શકીએ તો એ બહુ જરૂરી છે
હા બિલકુલ કે આપણે બસ આપણું એક સમયપત્ર બનાવીને એને જ ફોલો કરીએ નાને તો જીવન સરળ બની જાય છે વહેલાં ઉઠવું સમયસર સુઈ જવું વહેલા ઉઠવું એનાથી તમારું શરીરનું છે ને બેલેન્સ જળવાઈ રહે છે અને સાથે સાથે સાથે ખાવા પીવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ ટાઇમ સર ખાઈ લેવું ટાઈમસ નાસ્તો કરી લેવાનો રાતનાનું ભોજન સાત વાગ્યા પહેલાં કરી લેવાનું
હા એ તો છે જ આપણને ભોજન ટાઇમ સર લેવું એ બહુ જરૂરી છે આપણને ટાઈમ પર ભોજન લઈશું તો જ આપણને શરીરને નુકસાન ન કરે સાત આઠ વાગ્યા સુધી તો આપણને રાતનું ભોજન લઈ લેવા જોઈએ
બિલકુલ અરે અત્યારે છે ને હું ઘણા લોકોને જોઉં છું કે એ સવારનો નાસ્તો કરવાનો ટાળે છે પણ એ બહુ મોટી ભૂલ કરે છે તમને ખબર સવારનો જે આપણો નાસ્તો હોય ને એ દિવસનો સૌથી મહત્વનો આપણોલ હોય છે એટલે પણ દિવસ સવારનો નાસ્તો તો તમારે સ્કીપ નહીં કરવાનો એ તો તમારે કરવાનો જ
હા એ તો છે જ કે સવારનો નાસ્તો તો સૌથી ઇમ્પોર્ટન્ટ જેમ તમે કહો છો ભાઈ સવાર નો નાસ્તો તો ક્યારે પણ આપણને અવોઈડ નહીં કરવા જોઈએ ભલે કઈ પણ થાય સવારનો નાસ્તો તો પ્રોપર રીતે આપણને કરવા જ જોઈએ પછી આપણને રાતમાં જમવાનું તો પણ ચાલે પણ સવારનો ના નાસ્તો તો કરી જ લેવા જોઈએ
રાતે તો તમે હલકું ફૂલકું ભોજન લવ ને ખીચડી લેવો કે ઓટ્સ લેવો સલાડ લેવો તો બસ ઇનફ છે અને એની સાથે સાથે મારું એવું માનવું છે કે તમારે એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે જાણે કે આપણે આપટ મેન્ટમાં રહીએ છીએ તો લિફ્ટની જગ્યાએ આપણે સીડીઓ વાપરવી જોઈએ થોડીક વોક કરવી જોઈએ લાંબે સુધી બેઠા ના રહેવું જોઈએ એ બધું કરવા આપણે એક્ટિવ રહેવું જોઈએ
હા એ તો બરાબર કીધું તમે કે આપણને એક્ટિવ રહેવું બ જરૂરી છે આપણને લિફ્ટ હોય જ્યાં સુધી અવોઈડ કરવી જોઈએ આપણને પોતે પોતાના પોતાથી હાથ ધઈને જાવું પર જ જાય છે લિફ્ટ જ યુઝ કરે છે તો લિફ્ટ અવોઈડ કરવી આપણને પોતે હાલીને જઈએ તો આપણ ન શરીર સ્વસ્થ રહે.
બિલકુલ અને છે ને આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે છે ને આપણો સ્ક્રીન ટાઈમ પણ થોડો ઓછો કરવો જોઈએ કેમ મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ જોવાથી છે ને આપણી આંખો અને મનને પણ ખરાબ અસર થાય છે ખાસ કરીને તમે રાત્રે તો બિલકુલ ફોન જોવાની આદત છોડી દો.
હા એ તો છે રાતમાં તો આપણને ફોન હોય શકે ત્યાં સુધી અવોઇડ જ કરવો જોઈએ. રા ના તો ક્યારેય પણ ફોન જોવું જ ન જોઈએ. તો એ તો બરાબર કીધું તમે કે ભાઈ ફોન તો આપણને જે હોય ત્યાં સુધી ઓછો વાપ કરવાનો કરવો જોઈએ.
બિલકુલ અને હેલ્ધી લાઈફસ્ટાાઈલ માટે મારા માટે તો તમે કુદરત સાથે સમય પસાર કરવો એ તમારા હેલ્થ માટે બહુ જ સારું છે. જેમકે તમે પાર્કમાં જાઓ, ગાર્ડનમાં વોક કરો, લીલા ઘાસમાં ઉઘાડા ચપ્પલે તમે સોરી ઉગાડા પગે તમે ચાલો તો એ બધું તમારા હેલ્થ માટે કેટલું સારું લાગે. અને કેટલી તાજગી તમને આપે છે.
હા એ તો છે જ આપણને ઊગારા પગે ઘાસ પર ચાલીએ તો એ આપણને બહુ તાજગી આપે ને આપણને શરીર માટે પણ બહુ ફાયદાકારક છે. તો કઈ નઈ આપણે તો પછી વોક પર જઈએ ચાલો આવી જાવ નીચે.
બસ આવું જ છું ચલો મળીએ.
મળીએે ઓકે બાય.